કેમ છો? જે આપડે પ્રવા સ વિશે વાત કરીશું. સૌ પ્રથમ આપડે પ્રવાહનો પરિચય આપીએ. આજે હું પ્રવાસ વિશ તે પર, મારા વિચારો રજૂ કરીશ. પ્રવાસ એ આપણા જીવનનો એક સુંદર અને આનંદ આનંદભાઈ ભાગ છે પ્રવાસ એટલે પોતાના ઘર અથવા શહેરમાંથી કોઈ જગ્યા ફરવા જઉં. લોકો અલગ અલગ શહેર પ્રવાસ કરે છે કેટલાક લોક કો આનંદ આનંદ માટે જાય છે કેટલાક ધાર્મિક સ્થળોથી મુલાકાત લાવા છે ધાર્મિક સ્થળો મુલાકાત લેવા રે છે કેટલાક શિક્ષણ મા ટે જાય છે તો કેટલાક કામ ના કારણે જાય છે. આજ આજના વ્ય વ્યસ્ત વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ કામ, અભ્યાસ અને જવાબદારીઓ માંથી ખુબ જ વ્યસ્ત રહે છે આવી સિટીમાં આવી સ્થિતિમાં મન અને સ તે ને આરામ આપવા માટે પ્રવાસ ખુબ જ જરૂરી છે. પ્રવાસ આપડે રોજિંદા જીવનમાંથી થોડું વિરામ આપે વિરામ આપે છે જયારે આપડે નવી જગ્યાએ જઈએ છીએ ત્યારે નવા લોકો નવી ભાષા, નવી સંસ્કૃતિ અને નવા ખોરાક વિશે જા જાણવાની તક મળે છે. આ અનુભવ આપ આપડુ જ્ઞાન વધારે છે પ્રવાસ માત્ર ફરવા નું નામ નથી તે જીવનને સમજવાની એક સુંદર રીત છે કુદરત થી સૌંદર્ય જોવાથી મનને શાંતિ મળે છે. પહાડો, નદીઓ, દરીઓ, જંગલ અને બગીચાઓ આપડે કુદરતી સા કુદરત સાથે જોડે છે પ્રવાસથી આપ આપડું મન ખૂબ જ ઉત્સાહી થાય છે પ્રવાસ દરમિયાન આપડે ઘણી બ ઘણી બધી નવી બાબતો શીખીએ છીએ અને ઘણા બધા દ્રશ્યો જોવા મળે છે. આપડે સમય નું મહત્તમ સમજે સમજીએ છે. સમય નો મહત્વ સમજીએ છે. આયોજન કરવું અને શી ખીએ છે. પ્રવાસ પ્રવાસ જીવન ને વધુ આનંદ અને યાદગાર બનાવે છે. કઈ ભી બોલ ને.
હા.
એમ હા નહીં બોલ ને કઈ
તમે જરાક પ્રવાસ નું મહત્વ સમજાવશો?
કઈ મને નહીં હા, પ્રવાસ નું મહત્તમ વિસે તને થોડુંક સમજાવું પ્રવાસ આપણા જીવનમાં ખુબ જ મોટું મહત્વ ધરાવે છે. પ્રવાસ માત્ર મનોરંજન પૂરતો નથી પરંતુ તે આપણા શારીરિકમાં શીખ અને સામાજિક વિકાસ માં પણ મદદ કરે છે. સૌ પ્રથમ પ્રવાસ આપણે માનસિક તણાવ ઘટાડે છે. જયારે આપડે રોજ ના કામથી થોડો સમય દૂર જઈએ છીએ ત્યારે મન હળવું થાય છે. અને નવી તાજગી અનુભવ થાય છે. બીજું બીજું કે પ્રવાસ થી જ્ઞાનમાં વધારો થાય છે. આપડે અલગ અલગ જગ્યા રાજ્યો અને દેશોની સંસ્કૃતિ ભાષા પહેરવેશ ભોજન અને પરંપરાઓ વિશે જાણીએ છીએ. હવે તમે થોડુંક કેશો પ્રવાસ વિશે
પ્રવાસ ની મજા તો મિત્રો સાથે જ આવે છે. જયારે આપણે આપણા મિત્રો સાથે પ્રવાસ કરીએ. મિત્રો સાથે કરેલા પ્રવાસ જીવનની સૌથી સુંદર યાદગાર યાદો માં એક બની જાય છે. પ્રવાસ દરમિયાન આપડે હસીએ છીએ વાત તો કરીએ છીએ નવા સ્થળે જઈએ છીએ અને સાથે મળીને ક્ષણો નો આનંદ માણીએે છીએ જ્યારે મિત્રો સાથે પ્રવાસ જઈએ છીએ. ત્યારે સૌ પ્રથમ પ્રવાસ ની યોજના બનાવામાં ખૂબ આનંદ આવે છે. ક્યાં જવું ક્યારે જવું શું લઈ જવું કયા રોકવું શું જોવું જોવું જેવી બાબતો ની સાથે મળીને ચર્ચા કરીએ છીએ દરેક મિત્રો પોતાનો વિચાર આપે છે. અને મળીને શ્રેષ્ઠ યોજના કરીએ છીએ પ્રવાસ દરમિયાન બસ ટ્રેન અથવા કાર માં મુસાફરી કરતી વખતે હતી ગીતો ગાવો રમત રમવી જૂની યાદો તાજી કરવી અને એકબીજા સાથે મજા કરવી ખૂબ જ આનંદ આપે છે. ક્યારે કોઈક મિત્ર રજૂઆત કરે છે. તો બધા ખડખડાટ થશે છે. આવિ ક્ષણો આંખી જિંદગી યાદગાર રહે છે. નવી જગ્યાએ પહોંચ્યા પછી દરેક સ્થળની મુલાકાત લેવી. સુંદર ફોટા પાડવા, સ્થાનિક ભોજન નો સ્વાદ માંળવો. અને ત્યાંની સંસ્કૃતિ વિશે, જાણવું ખુબ જ રસપ્રદ લાગે છે.
હવે હું તમને પ્રવાસ પરિવાર સાથેનો પ્રવાસ વિશે થોડુંક સ કહુ છું. પરિવાર સાથેનો પ્રવાસ કરવો એ પણ ખૂબ જ મહત્વનો અનુભવ છે. આજના વ્યસ્ત જીવનમાં દરેક સભ્ય પોતાના કામ અથવા, અભ્યાસમાં વ્યસ્ત હોય છે, પ્રવાસનો પરિ પ્રવાસ પરિવાર સાથ છે સમય પસાર કરવાની સુંદર અ તક આપે છે જ્યારે આખો પરિવાર સાથે પ્રવાસ પર, જાય છે ત્યારે સોને ચહેરા પર ખુશી જોવા મળે છે. માતા પિતા ભાઈ બહેન અને દાદા દાદી સાથે, વીટા વેલું, વિટાવેલો સમય ખુબ જ યાદગાર બની જાય, છે. પ્રવાસ દરમિયાન આપણે એકબીજ પ્રવાસ દરમિયાન આપણે એકબીજાને વધુ સારી રીતે સમજી એકબીજાને વધુ સારી એ રીતે સમજી શકીએ છીએ. પરિવાર સાથે મંદિર, બગીચા, દરિયા કિનારે, હિલ, સ્ટેશન, અ અથવા ઐતિહાસિક સ્થળેની મુલાકાત લઈ શકાય છે. બાળકો નવી જગ્યાએ વિશે જા જાણવાની તક મળે છે તેઓ ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ વિશે ઘણી નવી બાબત તો શીખે છે, પ્રવાસ દરમિયાન પરિવાર સાથે ભોજન કરવું. ખરીદી કરવી ફોટા પાડવા અને કુદરતી સૌંદર્ય, આનંદ માળવો ખુબ જ, ખૂબ ગમે છે આવી યાદો વર્ષો સુધી મનમાં, તાજી રહે છે પરિવાર સાથેનો પ્રવાસ કરવાથી પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને લાગણી વધે છે, જીવનમાં સુખી, રહેવાનો રહેવા માટે પરિવાર સાથે સમય પસાર કરવો ખૂબ જ, જરૂરી છે અને પ્રવાસ તેના માટે એક શ્રેષ્ઠ માર્ગ છે. બોલ હવે તમે કઈક કશો પ્રવાસ વિશે.
પ્રવાસ જવાસો, પહેલા એની તૈયારી કરવી ખૂબ જરૂરી છે યોગ્ય આ યોજન કરવાથી પ્રવાસ, વધુ સુરક્ષિત બને છે. સૌપ્રથમ ક્યાં જો દ કર બાદ મુસાફરી લખી. વ્યવસ્થા અને બે નક્કી કરવા જોઈએ પ્રવાસ પર જતા પહેલા. જરૂરી સામાન સાથે રાખવા જોઈએ. જેમ કે કપડા, મોબાઈલ, ચાર્જર, ઓળખપત્ર, દવાઓ, પાણીની બોટલ, છતરી, ટોપી, અને જરૂરી, વિમાં જવું હોય તો ગરમ ક જો દરિયા કિન તો થોડવા કપડા, સનસ્ક્રીમ રાખવું જોઈએ. પ્રવાસ દરમિયાન સુરક્ષા નિયમો નુ પાલન કરવું અજાણી જગ્યાએ એકલા ન જવું. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું અને સ્થાનિક નિયમોનું પાલન કરે છે. હમ્મ જ્યારે આપણે જઈએ છીએ, ત્યાં સ્વચ્છતા જાળવી જોઈએ. કચરો કચારાપેટીમાં નાખો. પ્લાસ્ટિક નો કુદરત ને નુકશાન
યોગ્ય આયોજનની જવાબદારી સાથે કરવામાં આવેલો પ્રવેશ- હંમેશા સફળ રહે છે. ભારતની વિવિધ સંસ્કૃતિ ભાષા, ધર્મ અને કુદરતી સૌંદર્યથી ભરેલું દેશ છે. આપણા દેશમાં અનેક સુંદર પ્રવાસ સ્થળો આવેલા છે. જ્યાં દર વર્ષે લાખો લોકો મુલાકાત લેવા આવે છે. કશ્મીર ગોવા, મનાલી, કેરળ કેરનને તો કોટસ, વન કન્ટ્રી પણ કહેવામાં આવે છે. રાજસ્થાન, ગુજરાત કાશ્મીર એ પૃથ્વી પર નું સ્વર્ગ કહેવાય છે. અહીં બરફથી ધબકાયેલા પહાડો સુંદર ખીણો ડલ, લેક, સિકકા- અને રંગબેરંગી બગીચાઓ જોવા મળે છે. શિયાળામાં અહીં બરફ પડતો હોવાથી ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. ગોવા ગોવા તેનો તો સુંદર દરિયા કિનારો અને વિશ્વભરમાં જાણીતું છે. અહીં લોકો જ દરિયાની, મુજા, સૂર્યાસ્ત વોટર સ્પોર્ટ અને હાની ભોજનનો આનંદ મેળવે છે.
હા, તમે કીધું, તે બરાબર છે. અંતમાં હું એટલું જ કેહેવા માંગુ છું, કે પ્રવાસ આપણા જીવનનો એક ખુબ જ મહવ પોણો ભાગ છે. ચાલો, તો આજે આપણે એટલે જ કહીશું.
ધોન્ય